હલો
હલો
શું કરો છો
હા ર મજામાં શું કરો છો તમારે હવ શિક્ષણ શુ કોમકાજ ચાલે
કામકાજ સારું ચાલે છે
ત્રણ પંખા રિપેરિંગ કર્યા છે આજે.
ધંધામાં
ચાલે.
હમ્મ.
ખેતરમાં કપાસો આવ્યો છે હિરંડા અવે આવ્યો વાવાના છે. લીમડો લીંબુડી વેણીને આવ્યો છું હજી. હમ્મ કપાસ શેડવાનો તો હતો એમાં પાણી વળયું. એટલે પછી શેડવાનું નહીં.
પચાસ મણ જેવું રૂ વેણ્યું છે.
આ તો રુ વેણાય નહીં.
વેણાય ગયું અમારે તો અહિયા. તમાર બાજુ લેટ હોય અમારે તો હમ્મ.
એવું એ.
અવ.
સારું શું કો
હ.
હવ મમ્મી પપ્પા બધાં મજામાં?
હવ.
હવ હમ્મ, થઈ ગયું કામ? બસ આમે કોમકાજ તો ઘરનું. ખેતરનું ભેંસોનું બધું એડી જાય કો.
સારું સારું ચલો ઓકે.
એ સારું.